હલો.
હા કેમ છો બધા મજામાં ને.
બસ મજા મજામાં તમે કેમ છોો
હા બધા મજામાં હમણાં તો ચાલ રહ્યું છે એટલે અ ગરમા ગરમ ભજજા ને એવું એવું બધું ખુબ જ મળતા છે અને ગુજરાતની ખાવાની વાનગીઓ તો ખુબ જ ફેમસ છે જેમ કે ગુજરાત ના ઢોકળા ખમણ અને અન્ય અન્ય વાનગી ખુબ જ સારી લાગે છે, અને તે ખુબ જ ખાવાની પણ મજા આવે છે. અને વલસાડની જેમ કે કેસર કેરીનો રસ એ ખુબ જ ફેમસ છે. હમણાં આપણા આપણા વલસાડની વાત કરીએ તો અને ઘણા પ્રકારને ખાવાના જેમ કે સુરત ના લોચો એ ખુબ જ ફેમસ છે. અને અન્ય પ્રકારના ખાવાનું પણ ખુબ જ સારું લાગે છે, અને ગુજરાતના ખાવાનું ખુબ જ હેલ્ધી હોય છે. અન્ય અને મસાલેદાર અને ખાવાનું મન ખાવાનું હશે ગુજરાતને ખાવાની વાતો જ અલગ હોય ત્યાં ઘણા પ્રકારના
હા સાચી વાત છે, તમે જેમ કહી રહ્યા છો તેમ ગુજરાતમાં તો ખાવા માટે ઘણી વસ્તુ છે, લોચો છે. ખમણ છે, ઢોકળા છે, ભજીયા છે, જાત જાતની વાનગીઓ છે. પણ તમે બીજા સ્ટેટમાં પણ જાઓ તો ત્યાં પણ અલગ અલગ પ્રકારની વાનગીઓ ફેમસ છે, લાઈક તમે સાઉથ માં જાવો તો ઈડલી છે, ઈડલી સાંભર છે. ઢોસા છે, આ બધું ફેમસ છે, ત્યારે તમે આ બધું મહારાષ્ટ્રમાં જાઓ તો એ બાજુ તમને વડાપઉ બોવ જ ફેમસ છે.
પ્લસ તમે કોઈ કશે બીજી જાઓ તો ઈટાલિયન ચાઇનીઝ બધી જ વસ્તુ આપણે ઈન્ડિયામાં મળી રહે છે, અલગ અલગ જગ્યાએ શું કહેશો તમે એની ઉપર?
હા તમારી વાત સાચી કે હા તે એ બધી જ વાનગીઓ મળી રહી છે, કેમ કે તમે કીધું તેમ મહારાષ્ટ્રના વડાપાંવ અ અને ઘેર કેરળ બાજુ જયે ત્યાં માછલી ખુબ જ ફેમસ છે, ત્યાંની અને તમે કીધું સાઉથમાં ઈડલી સાંભર જ ચાલે અને મહારાષ્ટ્રમાં વડાપાંવ પાઉભાજી એ મહારાષ્ટ્રની છે, એ ઘણા બધા સ્ટેટમાં ખુબ જ સારી મળે છે. અને હમ ક મીર નો કાવા એ ખુબ જ ફેમસ છે, તે ગરમ ગરમ પીવા માં કદાચ આવે છે, એમ પંજા પરોઠા અને છાસ ખુબ જ ફેમસ છે. અને જેના કારણે પૌષ્ટિક અને આહારદાયક લાગે છે, જેમ કે કાશ્મીર પણ ઘણા બધાની વાનગી મળે જેમ કે કાજુ બદામથી માંડીને અને ત્યાં ખુબ જ સારા એવા પાક થાય છે, અને ત્યાં ફલ ફ્રૂટ પણ ખુબ સારા થાય છે. અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે, પછી પંજાબનું મેં કીધું તેમ તેમાં આ પરોઠા તે ખુબ જ પૌષ્ટિક હોય છે. લચ્છી પણ દૂધથી બનેલી હોય છે, એટલે તે ખુબ જ ખાવાની પૌષ્ટિક હોય છે, અને તે તે ખાવાની આપણને ખુબ જ મજા પણ આવે છે.
જી, જી સાચી વાત છે, જેમ કે તમે આ બાજુ રાજસ્થાન બાજુ જાવ તો તમારે ત્યાં આમ દાલબાટી ખુબ જ ફેમસ છે, કદાચ તમે ગયા હોય તો ગયા છો તમે કોઈ વાર
રાજસ્થાન જવાનું થયું હા રાજસ્થાનમાં દાલબાટી ચૂરમાં ખૂબ જ ફેમસ છે. ત્યાંના લોકો અ આપણી જે અમારે સાઈડ જોઈએ તો એ દાલબાટી બનાવવામાં આવે છે, પણ એટલી પિલવ નથી બનાવતી પણ જો ત્યાં રાજસ માં જઈએ તો એ લોકો ચૂલાની અંદર બાટી પકવે છે. કે જેની એક અલગજ રેસીપી છે કે બાટી તમે ચૂલામાં પકોવો એના પ્યોર ઘીની અંદર તમે ખાવ. એની જે દાળની એક અલગ રેસીપી હોય છે તો એક ખાવામાં ખૂબજ મજા આવે છે એજ રીતે તમે હવે ગુજરાતમાં જોઈએ આપણે તો ગુજરાતમાં જોઈએ તો ખાસ કરીને દાલ ઢોકળા છે. પરોઠા છે આ વસ્તુ વધારે ખાવામાં આવે છે ગુજરાતીમાં. અને દાળ ભાત છે એ પણ અહીંયા ગુજરાતમાં વધારે ખાવામાં આવે છે બપરના સમયે ખાસ કરીને દાળ ભાત તો હોયજ છે. જમમાં. રોટલી છે ઢોકળા છે સવારના નાસ્તામાં તો ખમણ ઢોકળા તો ફરાત ખરા ભજયા ખરા પછી ગોટા ખરા આ સવારના નાસ્તામાં ખાવામાં ખૂબ જ મજા આવે છે. અને વેરિયસ પ્રકારના અઠાણા પર બનાવવામાં આવે છે ગુજરાતમાં કેરીના છે લીંબુના છે. ઘણા બધા અથાણા અહીંયા બનાવવામાં પણ આવે છે ગુજરાતમાં. તમારે ત્યાં કયું વસાડ ફેમસ છે.
અમારે ત્યાં કેરી નું લીંબુનું અને ઘણા પ્રકારના જેમ કે ભીંડાનું અટાણું પણ અમુક જણા બનાવે હ બજારમાં ઘણા ઘણા કંપનીઓ પણ છે તે ખુબજ સારું અથાણું બનાવે બનાવતી છે.
કંપનીઓ તો ખરીજ કરીરી પ્લસ કે આ અમારે ત્યાં ગૃહ ઉદ્યોગમાં પણ આ બધું બનાવવામાં આવે છે અથાણા. ગૃહ ઉદ્યોગમાં ઘણો ટેકો છે અથાણાના એ જેમના જે જે કોઈ સારું અથાણું બનાવી શકે છે એ ગૃહ ઉદ્યોગ તરીકે અથાણા બનાવે છે અને પેક કરીને વિદેશોમાં પણ જાય છે અહીંથી અથાણા કે જેના સારી એવી નિજાત આવે છે અથાણાની અને સારા એવા પૈસા કમાય છે લોકો અથાણાના બિઝનેસથી પણ.
હા તમે ગીધું તે એમ કા
થ
હા હા અમારે ત્યાં પણ ઘણા બધા એવા યુદ્ધ કરે છે કે અમારા બાજુવાડા પણ એવું ઘરે જારે જેવા ઓર્ડર આવે જેમ કે પાપડીઓ બનાવે છે. ચોમાસાને ઋતુજ છે એટલે પાપડીઓ પાપડો અને તે તેવું બધું વેચ અટાણા વેચે છે અને તે ઉદ્યોગ ખુબજ સારો એવો ચાલે છે અને ઘણા પ્રકણના ની વાનગીઓ પણ ખુબજ સારી લાગે છે ગુજરાત નું ખાવાનું તો અલગજ છે તમે કીધું બપોરના દાળ ભાત તો હોય છે અને તે ખુબજ સારું અને પૌષ્ટિક આહાર છે. ગુજરાત ના ખાવાના ખાવાનું ખાયતો કોઈ લાગ્યા કરે કે ખાવાનુંા. સાચું અને બધાથી વધારે તો મને પંજાબી ખાવ કેમ કે પંજાબી ડિશમાં પનીરનું શાક અને ઘઉંની રોટલી કે લચ્છા પરોઠા કે એવું હોય છે અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે સાથે રસગુલ્લા અને એવું પણ હોય છે અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે પછી હૈદરાબાદ ની બિરિયાની ખુબ જ ફેમસ છે તે તે તે બિરિયાની તો ખુબ જ સારી લાગે છે અને તે હાની ખુબ જ મજા પણ આવે છે અને પછી ભાઈ ચાય આમની ચાય ખુબ જ ફેમસ છે અને એ બી એની ખુબ મજા પણ આવે છે હમણાં તો વરસાદની સિઝન ચાલી રહી છે એટલે તે પિયાની તો ખુબ જ મજા પણ આવે છે અને તેના કારણે આપણને હમ્મ ખુબ અ એટલે વરસાદની સિઝન છે એટલે તે પીવાની તો મજા પણ આવશે અને હ અને બધી વસ્તુઓ ખુબ જ ફેમસ છે જેમ કે અ બંગાળ બંગાળના રસગુલ્લા ખુબ જ ફેમસ છે.
હા સાચી વાત છે પણ તમે અત્યારે જે રીતેની સિઝન ચાલે છે. વરસાદી ઋતુ તો એ પ્રમાણે અમારે ત્યાં તો મકાઈનું ખૂબ જ અત્યારે ચાલે છે જો તમારે અ્યાં ચાલતું હોય કે નહી તો હવે તમે છે જ તમારે ત્યાં મ મકાઈનું ચલણ અમારે ત્યાં તો મકાઈ બાફીને શેકીને ચટણી જોડે ગ્રીન ચટણી અથવા તો લાલ ચટણી બનાવીને ખાવામાં આવે છે અમારે ત આ એક જગ્યા છે. નાધઈ કરીને તમે સાંભળ્યો તો નાધઈ ગામ છે. તો ત્યાં આગળ એક મકઈની દુકાન છે ત્યાં ભીડ ઓછી જ નથી થતી. મકાઈ માટેની કન્ટિન્યુઅસ ને વરસાદની સિઝનમાં તો તમે જોવં તો કન્ટિન્યુ એ દુકાન ઉપર મકાઈ માટે લોકો લોકોની લાાઈન લાગે છે મકાઈ ખાવા માટે. તમારે ત્યાં કઈ રીતનું ચલણ છે મકાઈનું એમ. અગર એની કાંઈક વરસાદી ન હોય તો જણાવો તમે.
હા તમે કીધું છે એમ ઘણા બધા પ્રકારના મકાઈ પણ ચાલે છે ભજીયા ભી માંડીને કાંદા વાળા ભજ્યા, મરચાણા ભજ્યા તે માટેને ભજયા ઘણા પ્રકારના ચલે છે ચટણી લાલ આપે છે. પછી મોમોઝ મોમોઝ અમારે અહં ખુબ જ ચાલે છે જેમ કે અમારા બાજુના એક અ પેલું શહેર જેવું છે જેમ કે ધરમપુર ત્યાંના મોમોઝ ખુબ જ ફેમસ છે. અને હું પણ ખાઢલા તે ખુબ જ સારા વલસાડમાં પણ મળે છે. એ દસ કે એવી જાતને ચટણી ની પણ આપે છે અને તે તેનો પ્રાાઈઝ પણ ઓછા છે. એટલે ખાવાની ખુબ જ મજા પણ આવે છે. અને ઘણી જની જેમ કે ગુજરાતમાં હમણાં કેરી સન ગી તો રસપુરી ખુબ જ ફેમસ છે અને તેી ખાવાની પણ ખુબજ મજા આવે છે તમારે અહિયાં કેરી નું કેવું છે?
અમારે ત્યાં કેરીની સિઝન સારી એવી ચાલી છે કેરી આ વખતે કે સર કેરી હતી થોડો આ વખતે બગાડ થયો છે ખરો કેરીનો. પરંતુ કેરીની સિઝન સારી એવી ચાલી ગઈ છે. અને કેરી શું છે. તો કેસર છે, લંગડો છે, દશેરી છે, રાજાપુરી છે હા સારી એવી કેરી વેચાય છે ને અત્યારે પણ તમે જોઈયએ તો અમારી પાસે બારે માસ વાળી કેરીઓ બારમાસી છે. અને બીજી એક બે રીતની જે કેરીઓ છે જેનું અમે અત્યારે ખાઈએીએ ખાવા માટે રોપી છે તો ખાવા માટેની ખાલી એરોપી છે તો એમાં અમે ઘણી ખરી કેરી ખાધી છે ને હજુ તો કાચી કેરી પણ છે. થોડી નાની એવી કેરીઓ પણ છે હજુ જે કે હજુ ચોમાસા સુધી રહેશે. અને એ કેરી એવી છે કે જે ચોમાસાના પાણીથી અને કંઈક થાતું નથી એની જાડી છાલ આવે છે જેથી કરીને એને પાણીથી રક્ષણ મળે છે છે તમારે ત્યાં બારે માસ કોઈ કેરી ખવાય
હ અમારા આંગણામાં જ એક બારમાસ તે બારમાસ હમણાં પણ મોગર આવ્યા છે અને એ છે બારમાથી અને પછી તો દાડમ વી છે તે હજુ પણ અને તે ચોમાસાના ઋતુમાં ખાવાય છે અને આપણે આજે આગળ પણ વાત કરીશું
ઓકે ઓકે સારું થેન્ક યુ